જામને હલો હા, કેમ છ બધા મજામાંને?
બસ મજા મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા આવી રહ્યા છે,
તો આજ વિશે હું વાત કરીશ કે તમે જાણો છો, કે જે અત્યાર જે આપડો ખોરાક છે જે શાકભાજીઓ છે, તેમાં દવાઓની માત્રામાં કેટલો વધારો થ રહ્યો છે અને કેટલી બધી વનસ્પતિઓ છે, અને કેટલા બધા ફળો છે જે દવાઓથી પકવામાં આવે છે અને આપણે જે ફળો ખાઈએ તો આપણને ખુબ ઘણું નુકસાન થાય છે, આપણા સ્વાસ્થ્યને ખુબ નુકસાન પડશે છે જેથી કરીને આપણા શરીરમાં રોગ પ્ર્તિકારક શક્તિ ખૂબ વધારે માત્રામાં ઘટી રહી છે, જેથી કરીને નાના નાના રોગો છે જેવા કે માથું દુખાવો છાતીમાં દુખાવો અને આપણને જે પગ દુખાવો સાંધા નો દુખાવો તે ખૂબ માત્રામાં વધી રહ્યો છે કારણ કે આપણને આપણા શરીરને જે પૂરતું પ્રમાણમાં પ્રોટીન તેજ મળી નથી રહ્યું, જેથી કરીને આપણને ખૂબ કઈક કરવું જોઈએ એવું કઈક વાવવું જોઈએ, આપણે ઘરના વનસ્પતિ વાવવા જોઈએ જેથી કરીને આપણને ખુબ સારી રીતે મળી શકે તમારું શું માનવું છે, આ બાબત
અ પ્રોટીન નું પ્રમાણ ખુબ જ વધારવા જોઈએ આપડણે સારી સારી શાકભાજી ખાવા જોએ, અને અન્ય પ્રકારની ખા શાકભાજી અને તેવું ખાવ જો આપણે પ્રોટીન ના પ્રમાણમાં અન્ય પ્રમાણમાં ખુબ જ વધારો કરવો જો આજના આધુનિક યુગમાં તમે કીધું તેમ શાકભાજીઓમાં ગમે તેવો કચરો નાખવામાં આવે છે, અને અન્ય પ્રકારની વસ્તુઓ નાખવામાં આવે છે, અને જેના લીધે હમ્મ અ ખુબ જ વધી ગયું છે, કે આજની આકબાજી અને સારી વસ્તુ ખીવી જોઈએ અને હેલ્ધી પ્રોટીન જ ખાવા જોઈએ. અને તે ખૂબ જ જરૂરી છે, કે અ
હ તે ખાવા જોઈએ અને જેના લીધે તે ખુબ જ જરૂરી છે, અને હલ્ઘી હેલ્ તમે કીધું તેમ તમારી વાત સાચી છે કે આજની આજની શાકભાજી ખરાબ હોય છે એટલે સાણીઓ ખાતર ન એવ એટલે ગાળ હો હોય ત્યાંથી જ શાકભાજ જેને ઓ લાવે છે અને તેના પ્રાઇસ વધારે હોય છે પણ તે ખૂબ જ જરૂરી છે કે આપણે તે હગવી કે અન્ય ધોઈને ખાવી જોઈએ તેને ક્લોરી ક્લોરીફાઈ કે એટલે કે તેને શુદ્ધ કર રીને ખાવી જીએ અને જેના લીધ ધે હાકભાજી અને અને અન્ય સુવિધા અ સારી રહે છે અને આપડી હેલ્થ પણ સારી રહે છે અ તરે પલું ના ખાવું જોઈએ કે બારનું તળેલું અને અન્ય વસ્તુઓ ખાવી જોઈએ નહિ જેના લીધે આ આપણને ખુબ હોસ્પિટલમાં જવું પડે નહી અને આપણના ખર્ચા પણ ઓછા થા ય અને આપણી બચત પણ સારી હો એટલે આપણે સારું સારું ખાવું જોઈએ જેમ કે કાજુ બદામ થી માંડીને અન્ય વસ્તુઓ ખાવી જોઈએ આ વ્યસન ન કરવી જોઈએ જેમ કે સિગરેટને એવી ન પીવે છે અને તેના બદલે અ કાજુ બદામ ખાવી જોઈએ એક સિગરેટ ત્રીસ રૂપિયા ની ને એ આવે છે તો તેવું ખાવી જોઈએ ત્રીસ રૂપિયા નું કાજુ લઈને ખાઈ જવા જોઈએ તમારે શું માનું?
તમારી વાત સાચી છે એકદમ સાચી છે તમારી વાત હું પણ એક વાતમાં બિલીવ કરે છું પરંતુ મા મારું એવું માનવું છે કે અત્યારના ત્યારના અત્યારે જે બધો જમાનો ચાલી રહ્યો છે ખુબ ખરાબ વજમાનું રહ્યું છે તો જે બધા વનસ્પતિઓ વાવી જોઇએ અને આપણે‌ છે ને બધા ફ્રૂટ ધોઈને ખાવા જોઈએ એ વાત તમારી એકદમ સાચી હતી પરંતુ હું એ મા માનું છું કે આપણે જે બજારમાંથી ફ્રૂટ લાવીએ તે આપણે પેલા ચેક કરીને લાવવા જોઈએ કે તે કેવા છે અને તેની ક્વોલિટી કેવી છે આપણે એમ જ સસ્તા છે એ જો ને નઈ લઈ આવવું જોઈએ અત્યના ઘણા બધા લોકો એવું કરે છે કે પેલા પ્રાઇસ પૂછે છે જો તમને સ સ્તા લાગ્યા અથવા અત્યારે તમે જોઓ અમારા ગામમાં નારંગી વેચવા વાળા આયા હતા તેઓ સો રૂપિયામાં આખી ઊંચું આપી જતા હતા મતલબ આખું બાજકું આપી જતા હતા મણનું તો તે બધા લોકોને એવું લાગ્યું કે સસ્તું છે તો અમે લઈ લઈએ ઘણા બધા લોકોએ ત્રણ ત્રણ બાચકીને એવા લઈ દીધા અને પછી તેમને જાણવામાં આવ્યું કે આ બધા તો ખરાબ છે તો આપણે સસ્તામાં પણ ફસાઈ ન જવું જોઈએ અને આપણે ભલે મોંઘું મળે તો મોંઘું પણ સારું ખાવાનું જ ખાવું જોઈએ અને જો આપણે આવું કરતા રેશું અત્યારે તમે જેમ વાત કરી કે તળેલું ન ખાવું જોઈએ અથવા બહારનું ના ખાવું જો તો અત્યારે જે પેકેજીંગ ફૂડ આવે છે તેઓ માં કેવું તેલ યુઝ કરે છે કેવો મસાલો યુઝ કરે છે કેવું સ કરે છે તે કશું ખબર જ નથી પડતી તો આપણે જે બધું જાચ પડતાલ કરવી જોઈએ ને પછી કરવું જોઈએ તેમાં કેટલી કેલેરી હોય છે કેટલું કેલેરી બંન થશે તે બધા વિશે જાણ હોવી જોઈએ તો જ આપણું આપણે ખાવું જોઈએ અથવા અડધી જાણકારી મેળવી ને આપણે બધું ખાવું થ જોઈએ તમારું શું માનું છે આ બાબતે કે અત્યારે તમે જુઓ તો અત્યારે તમે જુઓ તો ઘણા બધા પેકેજિંગમાં હોય છે અત્યારે જે સ્ટોરેજમાં વધારે બિલીવ કરે છે બધા જે બધું સ્ટોર કરીને રાખે છે શાકભાજીઓને એવું તેમાં ખૂબ બગડેલી શાકભાજીઓ આવે છે અથવા ખુબ દવા વાળી શાકભાજી આવે છે તો બધા એ માનવું જોઈએ કે આ બધી બડ બગડેલી અથવા સડેલી શાકભાજીઓ ન ખાવી જોઈએ અથવા સ્ટોર કરીને ન ખાવી જોઈએ જે આપણને તાજુ મળે તે ખાવું જોઈએ અત્યારના લોકો બધા એવું કરે છે કે મેંગો જ્યુસ જે સેવ કરીને રાખે છે તે તો આપણેે સમજ્યા પરંતુ અત્યારના લોકો એવું કરવા લાગ્યા છે કે મેંગો ના ટુકડા કરીને તે સ્ટોર કરે છે અને તે પછી તે ખાય છે તો તેમાં આપણને ટેસ્ટ પણ વધારે નથી મળતો અને તેટલી મીઠાશ પણ નથી મળતી તો હું એવું જ માનું છુ કે જે તાજુ મળે તે જ ખાવું જોઈએ આપણે આવું બધું સ્ટોર કરીને ન ખાવું જોઈએ જેથી કરીને સ્ટોર કરી આપણે ખાઈ તો આપણને પૂરતા પ્રોટીન ના મળે અને આપણા શરીર ને પણ એટલું નું જેટલી આપણને તાજા ખાઈએ ત્યારે મળે તેટલું પ્રોટીન ના મળે તમારું શું માનવું છે આ બાબતે?
હા મને પણ એવું જ કરવું જોઈ કે અમારા ગામમાં પણ એવા જ પ્રકારના ઘણા બધાઓ આવે છે. કે તે અ જેના લીધે અમારે ખુબ જ મગજમારી કેવાય કે ફ્રૂટને એવા આવે તેઓ સસ્તામાં ને એવા વેચી જાય પણ તે પ્રોટીન ને વુ ની ખાવા જુવે અને તે ખૂબ જરૂરી છે કે જેના લીધે આપણે પ્રોટીન વાળું જ ખાવા જોઈ અને હેલ્ધી ફૂડ ખાવા છે અને આપણે વ્યસન ના કરવા જોઈએ જેમ કે અ અન્ય પ્રકારના વ્યસન ના કરવા જોઈએ. અ દારૂ ન પીવા છે અને હેલ્ધી ફૂડ જ ખાવા જોઈએ. પ્રોટીનમાં ખાલી જીમ જવો છે અને કા હાક કભાજી અને અન્ય પ્રકારના ખાવા જોઈએ અને જેના લીધે ખૂબ જરૂરી છે કે આપણે હેલ્ધી પ્રોટીન અ ને હાકભાજી ખાવવા છે આપણે ત તરેલું ન ખાવા જોઈએ અને ખુબ જરૂરી છે આપણે કે મે મેંગો મેંગોના જે બજારમાં વેચાય તે મેગો નો ફ્રૂટ ન ખાવવા છે અને તે તાજી કેરી જ ખાવ જોઈ અને તે તેજ રસ પણ સારો હોય છે જેના લીધે આપણને ખુબ સા રુ રહે છે અને વ્યસન અને અન્ય પ્રકાર ન ન કરવો છે અને જેના લીધે આપણને ખુબ સારું લાગે છે આપણે કેરી ખાવા જોએ આપણને ફણસ ખાવા જોએ. આપ સફરજન ખાવા જોએ આપણને અન્ય પ્રકારના ફ્રૂટ ફ્રૂટ નું સેવન કરવું જોઈએ આપણને દડવું જોઈએ આપણે જીમ જોઈન કરવા જોઈએ અને આપને ઘણા પ્રકાર નો અન્ય વસ્તુઓ પણ કરવા જોઈએ જેના લીધે આપણને ખુબ સારું લાગે છે. અને આપણે હેલ્ધ ફૂડ ખાવ જોઈએ જેમ કે મિલ્ક પીવ જોઈએ. અન્ય પ્રકારના વસ્તુઓનું સેવન કરવું જોયે તે ખૂબ જ જરૂરી છે અને આપણે મિલ્ક અને પી મી દૂધ પીશું તો આપને વધારે પ્રોટીન મળશે અને તેવા પ્ર કાન ખાવા જોઈએ
તમારી વાત એકદમ સાચી છે તમે જાણો છો કે અત્યારે ઘણા બધા લોકો એવું મોડર્ન જમાનામાં તેઓ ગાવડાઓ નથી પોચતા નથી ભેસો પોચતા તેઓ બધું કાઢી નાખે છે તેઓને એવું લાગે છે ગાય બેસ વચીસુ તો અમારી ઇમેજ ડાઉન થશે અને આ બધ ધૂ અમને અમારી ઇમેજ પર અસર થશે તો એવું નથી અત્યારે આપણે ગાય ભેસ પોશું તો જ આપ આગળ કામ ચાલશે અને આપણને સરખી માત્રામાં દૂધ અને પ્રોટીન મળી રહેશે અત્યારે જે પેકેજિંગ દૂધ આવે છે તેમાં કશું વધારે પ્રોટીન પણ નથી હોતું અને વધારે માત્રામાં કેલેશ પણ નથી હોતી જેથી કરીને આપણે તે બધું પીયે તો આપણા શરીરને જ તે બધું નુકસાન થયું તું એ બધું સમજવું જોઈ લોકો એ આ બધું જે પેકેજિંગ દૂધ હોય છે તે ઘટાડવું જોઈએ અને ઘરનું દૂધ પીવું જોઈએ આપણે જાણીએ છીએ કે જે બધા છૂટક વેપારીઓ હોય છે જે દૂધ વેચો આવે છે ઘરે ઘરે તેમના પછી આપણે દૂધ લઈએ અને તે પીએ તો તે ભલે મોંઘું હોય તો વાંધો નહી પણ તે સારામાં સારું દૂધ છે પરંતુ જે આપણે જે આ બધા લઈએ છે પેકેજિંગધી આપણા માટે સસ્તું તો આવવ ન પડે છે. પરંતુ તે આપણા શરીર માટે નુકસાનકારક પણ છે કારણ કે હ જે આપણે ઘરે આપવા આવે છે તેઓ ખાલી ભેંસ નું જ દૂધ આપું આવે છે અને આપણે કહીએ તો આપને ગાય નુ આપી પરંતુ જે આપણે આેંગળું દુખીએ છીએ તેમાં આપને જ નથી ખબર હોતી કે આ ભે સ નું દૂધ છે કે ગાય નું દૂધ છે તેઓ પાવડર મિક્સ કરે છે તેમાં અને તે પાવડર વાળું દૂધ આપણે પીએ તો તમે જાણી શકો છો કે આપણા શરીર માટે તે કેટલું વધારે નુકસાનકારક હોઈ શકે. તો લોકોએ એટલું સમજવું જોઈએ કે આ પેકેજિંગ દૂધ અથવા આ પેકેજિંગ નું બધું જે મળે છે તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ. અને આનો ઉપયોગ વધારવો જોઈએ કે આપણે ઘરનું અને મતલબ પૌષ્ટિક જે આહાર હોય તેનું વધારેમાં વધારે એક માત્રામાં પેલું કરીએ તો સારામાં સારું. અને આપડ કઠોળ અને આવું બધું પણ વધારે ખાવું જોઈએ. આપણે ભાજી ની જ વાત કરીએ. પરંતુ કઠોળ ની તો આપડે વાત જ નથી કરતા અત્યારના લોકો એવું માને છે. કે કટોળ ખાવાથી એટલું બધું કઈ ફાયદો નથીતો. તો પણ આગળના જે બધા હતા તેઓ કટોટ થતા. હતા જેથી કરીને તેમની બોડી ખુબ વધારે માત્ર વધારે સ્વસ્થ હતી અને તેઓ વધારે ઉંમર સુધી. કામ કરી શકતા હતા પરંતુ અત્યારના જે બધા લોકો છે તેઓ. વધારે કામ પણ નથી કરી શકતા અને વધુ સમય. કામ કરે તો, તેઓને થાક લાગે અથવા તેઓ, ચલી પણ ના શકે તેવી તેમની હાલત થઈ જાય છે. તો તેઓએ સમજવા જોઈએ. કે અત્યારે તું ચાલી રહ્યું છે. અને તેમના શું કરવું જોઈએ તો અમારું શું માનવું છે. આ બાબતમાં.
હા મારે પણ એજ માનવું છે કે. તમે કીધું તેમ ગાય ભસ ન પોય. મો જના પણ એવું બધું જીવું જોઈએ નહી કઠોર ખાવા જોઈએ. અને બા પીઝા બર્ગર ઓછું ખાવા અને. જેના લીધે મોમો છે. એવું બધું તો ખાવા જોઈ. કે જેમ કે હોસ્પિટલમાં ખવડ છે. બીજું કઈને આગાજી ખ સારા પ્રોટીન વાળા ફૂટ ખાવા છે. અને તે ખૂબ જ જરૂરી છે કે પ્રોટીન કે. અન વસ્તુઓ જ ખાવા જો. મિલ્ક પીવાજ મે મે કીધું તેમ ચાલો આપણે આજ રીતના આગળ પણ વાત કરી.
હા સર